તમને અવાજ આવે છે હા નમસ્કાર તો છે ને આજે આપણે રસપ્રદ વિશે વાત કરીશું જે છે કે માનો કે કોઈ વ્યક્તિ પહેલી વાર પોતાના રાજ્યની બહાર મુસાફરી કરે તો તેને કેવું અનુભવ થાય
હા આ ખૂબ જ રસપ્રદ વિષય છે પહેલી વાર રાજ્યની બહાર જવાનો અનુભવ ઘણા લોકો માટે એક નવું અને ઉત્સાહજનક હોય છે
હા સૌથી પહેલા તો મોટા પરી ની યોજના બનાવી પડે કે કયા રાજ્યમાં જવાનું છે કેટલા દિવસ રહેવું છે અને કયા સ્થળોની મુલાકાત લેવી છે એ નક્કી કરવું પડે
બિલકુલ યોજના સારી હોય તો મુસાફરી પણ સરળ બની જાય છે ટિકિટ બુકિંગ હોટલ બુક અને જરૂરી દસ્તાવેજોની તૈયારી આગળથી કરી લેવી જોઈએ
હા પહેલી વાર રાજ્યની બહાર જવાતા લોકોને છે ને ભાષાનો પણ થોડો ફરક લાગે કે દરેક રાજ્યની બોલી અને વાત કરવાની રીત અલગ હોય ને
હા સાચી વાત પણ ભારતની વિવિધતા જ તેને ખાસ બનાવે છે નવી ભાષા સાંભળવા અને સમજવાનો પણ અલગ જ એક આનંદ હોય છે
હા માનો કે કોઈ ગુજરાતી નથી ને કર્ણાટક કે કેરેલા જાય તો ત્યાંના લોકોની સંસ્કૃતિનું ખોરાક બધું જ નવું લાગે એના માટે
મુસાફરીનો એક મોટો ફાયદો એ જ છે કે વ્યક્તિ નવી સંસ્કૃતિને નજીક જોઈ શકે છે અને લોકોની જીવન પદ્ધતિ વિશે પણ ઘણું જાણવા મળે છે
હા મુસાફરી કરતા સમયે રેલવે સ્ટેશન અને એરપોર્ટનો પણ પહેલી વાર અનુભવ થતો હોય છે ને
હ ખાસ કરીને એરપોર્ટ પર પહેલી વાર જતા લોકોને ચેકિંગ સિક્યોરિટી ચેકિંગ અને બોર્ડિંગ પ્રક્રિયા વિશે ઉત્સુ
હા પણ સ્ટાફ ની સૂચનાઓને પાલન કરવાથી બધુ સરળ થઈ જાય
હા મુસાફરી દોરન સામાનની પણ ખાસ સંભાળ રાખવી જોઈએ જરૂરી વસ્તુ અલગ રાખવી જોઈએ આપણેે
હા રાજ્યની બહાર જતા લોકોને ત્યાંના પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છા હોય છે
કે રાજસ્થાનમાં કિલ્લા અને મહેલો કેરલામાં બેકવોટર્સ હિમાચલમાં પહાડો અને તમિલનાડુમાં પ્રાચીન મંદિરો જોવામાં આવે છે અચ્છા
ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે પણ ઘણું શીખવા મળે આપણને
બિલકુલ મુસાફરી કેવલ મનોરંજન માટે નથી પણ જ્ઞાન વધારવા માટે પણ ઉપયોગી છે
હા પહેલી વાર રાજ્યની બહાર જતા લોકોને છે ને હવામાનનો પણ ફરક અનુભવાય
હા કોઈ જગ્યાએ ગરમી વધુ હોય તો કોઈ જગ્યાએ ઠંડી વધુ હોય તેથી કપડા હવામાન પ્રમાણે લઈ જવા જોઈએ
હા મુસાફરીમાં સ્થાનક પરિવહન પણ રસપ્રદ હોય છે
હા કઈ જગ્યાએ મેટ્રો કઈ જગ્યાએ લોકલ બસ તો કઈ જગ્યાએ ફેરી સર્વિસ પણ મળતી હોય છે
હા નવો શરીર જોવા અને આનંદ પણ અલગ જ હોય છે નવા શહેરમાં જવાનો કે મોટા રસ્તા ઈમારતો અને બજાર લોકોને આકર્ષિત કરે છે
હા ખાસ કરીને પહેલી વાર જતા લોકો ઘણા ફોટો લેવા ઈચ્છે છે જેથી એમની યાદો એ જગ્યા જોડે સચવે ર લે
હા મુસાફરી દોરન સ્થાનિક ખોરાક વિશે પણ ઘણું જાણવા મળે
હમ બહ જ જેમ કે
હલો
હા જેમ કે
હા એ તો છે જ કે આપણે દરેક રાજ્યની પોતાની વિશેષ વાનગી હોય છે લોકો ત્યાં તેને રસ્તે અનુભવે છે
હા ખોરાક સાથે સાથે ત્યાંના ઉત્સવો અને પરંપરા વિશે પણ જાણવા મળે
હા ભારતની વિવિધતાનો આમ જે ખરો અનુભવ છે ને મુસાફરીથી જ મળે છે
મુસાફરી કરતા સમય સમયની પણ સંભાળ રાખવી જોઈએ
હા દરેક સ્થળ માટે સમય નિર્ધારિત હોય તો પછી વધુ જગ્યાઓ જોવામાં આવે છે
હા પહેલી વારની મુસાફરીમાં લોકો ઘણા પ્રશ્નો પૂછતા હોય છે
હા અને આ સ્વાભાવિક એ આમ તો. કારણ કે નવી જગ્યા વિશે જાણવાની ઈચ્છા બધાને થાય ને.
હા મુસાફરીથી આત્મવિશ્વાસ પણ વધી જ છે.
હા બિલકુલ બિલકુલ નવી જગ્યાએ જાય ને તો વ્યવસ્થિત આમ રીતે છે ને બધું સંભાળવું એક સારી કૌશલ્ય છે.
હમ્મ કેટલા લોકો ટ્રેન થી જવાનું પસંદ કરે છે કારણ કે રસ્તામાં પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળતા હોય છે.
હા અને કેટલાક લોકો આ ફ્લાઇટ પસંદ કરે કારણ કે આમ સમય બચે ને એના જોડે ટ્રેન કરતા વધારે.
હવે ને આ બધા જોડે જોડે મુસાફરીમાં જે સુરક્ષ ક્ષાહોવી જોઈએ એ પણ ખુબ જ મહત્વ પૂણ છે.
હા અને નિયમોનું પાલન કરવું અને સતર્ક રહેવું પણ બહ જરૂરી છે એમાં.
હા પહેલી વાર રાજ્યની બહાર જવાનો અનુભવ ઘણી વાર યાદગાર બની જાય છે.
હ કારણ કે દરેક વસ્તુ નવી હોય છે અને દરેક દિવસમાં નવું શીખવા મળે ને. હલો. હલો. હલો. અવાજ આવે?
હા અવાજ આવે છે.
હા બોલો.
આપે જે હું એવું કેતો હતો કે જે મુસાફરી હોય એમાં લોકો જે છે એ પોતાના મિત્રો અને કુટુંબ સાથે પણ અનુભવ વેંચતા હોય છે.
હા તેથી બીજા લોકોને પણ નવી જગ્યા વિશે માહિતી મળે ને.
હ અને એટલું કહી શકાય કે પહેલી વાર રાજ્યની બાર ની મુસાફરી એક શિક્ષણ મનોરંજન અને અનુભવનુંું સુંદર મિશ્રણ છે.
બિલકુલ બિલકુલ મુસાફરી વ્યક્તિ છે ને નેરાબ દ્રષ્ટિકોણ આપે છે અને દેશની વિવિધતાથી આમ નજીક સમ આમ સમજવાની તક આપે છે.
હા સાચી વાત છે તમારી
હા એતો છે જેને આપણેે આમ પહેલી વાર પોતાના રાજની બહાર જઈએ ને તો એનો અનુભવ જ જુદો હોય.
હ પહેલી વાર બહાર જવાનથી ઘણી નવી વસ્તુઓ જોવાની અને સમજવાની તક મળે છે.
હા માનો ને કે કોઈ વ્યક્તિ પહેલી વાર ઉત્તર ભારત તરફ જઈ રહ્યો હોય તો તે માટે બધું નવું હોય શકે ને.
હા બિલકુલ ભૂગોલ છે હવામાન છે. લોકોની બોલી અને રોજિંદા જીવનમાં પણ ફરક જોવાવામાં મળે છે.
હા અને કેટલાક લોકોને પહેલી વાર મોટા રેલવે જંક્શન જોવાનો અનુભવ પણ થાય છે ને એનાથી.
હા કોઈ સ્ટેશન પર એક સાથે ઘણી ટ્રેન આવતી જતી હોય છે તે જોવું પણ રસપ્રદ જ હોય છે.
હ મુસાફરી દોરાન લોકો રસ્તા પ્ર પ્રમાણે દ્રશ્યો પણ નિહાળે છે.
હા તેના ખેતરો નદીઓ પહાડો કે જંગલ હોય કે આજુબાજુના જે નાના મોટા ગામો હોય તે પણ આપણને બધે જોવા મળે જ છે.
હા આવા દ્રશ્યોથી છે ને દેશની પ્રાકૃતિક વિવિધતા નો ખ્યાલ પણ આપણને એનાથી આવે.
હમ્મ સાચી વાત. છે તમારી કેટલીક જગ્યાએ હરિયાલીથી ભરપૂર હોય છે તો કેટલી જગ્યા સુખી અને રંગ જેવી હોય છે.
હા પહેલી વાર બીજી બીજા રાજ્યમાં પહોંચી ને પછી લોકો આમ સ્થાનિક બજાર જોવામાં પસંદ કરતા હોય છે.
હા બજારમાં સ્થાનિક હથકલા કપડા અને રોજિંદા વસ્તુઓની અલગ રીત જોવાવામાં મળે છે.
હા અને કોઈ શહેરમાં સવાર બજાર ખુબ વ્યસ્ત હોય આમ.
અને કોઈ જગ્યાએ રાત્રિ બજાર પણ લોકપ્રિય હોય છે જ્યાં ઘણા લોકો ફરવા આવે છે
અને મુસાફરી દોરાન લોકોને ત્યાંની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વિશે પણ જાણવા મળે છે
હા કોઈ શહેરોમાં મેટ્રો હોય કોઈક જગ્યાએ ટ્રેન હોય કે કોઈક જગ્યાની ખાસ બસ સેવા હોય
હ આ બધી વસ્તુ એક નવા ઓહ આપડ્યા આપણને
બિલકુલ પ્રત્યેક શહેરની પોતાની એક ઓળખ હોય છે
કેટલાક લોકોને તો પહેલી વાર આમ મોટ મોટા સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ જોવાની પણ તક ત્યારે જ મળે
હ મ્યુઝિયમમાં ઈતિહાસ કળા અને વિજ્ઞાન સંબંધિત ઘણી માહિતી મળે છે
તેથી તો મુસાફરી છે ને જ્ઞાન વધારવાનું પણ એક માધ્યમ બની શકે
હા સાચી વાત જે પુસ્તકમાં વાંચેલી ઘણી વસ્તુઓ હોય છે આપણે એ આપણને વાસ્તવિક રૂપે જોવાવામાં મળે છે
હા માનવ કે કોઈ વ્યક્તિમ પહેલી વાર પહાડી વિસ્તારમાં જાય તો કેવું લાગે
હ કોઈ પહેલી વાર જાય તો તેને ત્યાંના રસ્તા હવા અને દ્રશ્યો બધા અલગ જ લાગે
હા સવારે પહાડ પર ઉગતો સુરજ જોવા અનુભવ ઘણા લોકોને ગમે છે
હા અને સાંજે તેનો સૂર્યાસ્ત જે હોય છે એ પણ ખુબ સુંદર જ લાગતો હોય છે
હા મુસાફિરમાં સમય ના છે ને આયોજન પણ મહત્વપૂર્ણ બહુ જ છે
હા દિવસભરમાં આપણે કયા સ્થળો જોવાના તે પહેલેથી નક્કી હોય તો આખો દિવસ ન જે કાર્યક્રમ હોય એ સરળ પડે છે આપણને
હ કેટલાક સ્થળો પર આમ ગાઈડ સેવા પણ મળે જ છેને
હા ગાઈડ હોય એ સ્થાનિક ઈતિહાસને મહત્વપૂર્ણ માહિતી જે હોય એ સરળ રીતે આપણને સમજાવી શકે છે
હા એ તો છે અને મુસાફરી કરતા લોકો ઘણી વાર આમ સ્થાનિક કળા વિશે પણ જાણવા ઈચ્છે જ છે
હા કોઈ રાજ્યમાં લોકનૃત્ય પ્રસિદ્ધ હોય તો કોક જગ્યાએ અસંગીત
હા બરાબર છે તમારી વાત એકદમ કે બધું જુદું જુદું પસંદ હોય અને આ રીતે સાસ્કૃતિક વિવિધતાનો પણ પરિચય મળે બધાને
હા ભારતની આ વિવિધ છે એને અનો બનાવે છે.
હા એટલે તો મુસાફરી કરવાની મજા આવે કે આપડણે જુદા જુદા રાજ્યોમાં જઈએ તો એટલું જુદું જુદો અનુભવ કરાઈ અને જુદું જુદું શીખવા પણ મળે
હા આપણેે જે રેલવે સ્ટેશન હોય હોટલ હોય કે જે પ્રવાસી સ્થલો હોય એના પર વિવિધ રાજ્યોના લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
હા એ તો છે જ આ કારણે તો પહેલી વાર રાજ્યની બહાર જવાની મુસાફરી ઘણી યાદગાર બની જાય છે
હ કેટલાક લોકોને તો પહેલી વાર મોટા નદીના પુલ પરથી પસાર થવાનો અનુભવ થાય
હા તમાર વાત બિલકુલ સાચી આના પર તો જેટલી વાત કરી ને કે ઓ છેી જ
હા સાચું
હા